હલો કેમ છે.
મેં સારી છું તું કેમ છે.
મેં પણ મજામાં છું શું કરે તું
કઈ નને આ ડોક્ટર પાસે ગયલી સ્કીન ના તો એજ મેં તને કહેવા માટે ફોન કર્યો કે છે ને એક અમારે ત્યાં એક દવાખાનું ખુલેલું છે સ્કીન માટે
હા
તો છે ને ત્યાં છે ને મેં ગઈ તો મેં એમને સ્કીન બતાવ્યું મારું કે મારા સ્કીનમાં આવી પ્રોબ્લેમ થાય છે તો શું એના માટે શું કરવું જોઈ મારે કે સ્કીન એટલે કે ક્યારેક બ્લેક થઈ જાય ક્યારેક વ્હાઈટ ર કલર આવે તો એના માટે ડોક્ટર પાસે ગયેલી મેં
હા તો શું કીધું ડોક્ટરે કેમ કે ખબર મારી સ્કીન પણ એવી જ છે એટલે મારી સ્કીન મને ખબર જ નહી પડે કે ઓઈલી છે કે પછી એમ સુખી રૂખી સુખી સ્કીન નહી આવે એ ટાઈપની. મને પણ બતાવવાનો છે ડોક તને કે હમ્.
જરા ઘેરે બૂલ તો સમજ નહી પડે મને
હા હ સારું મે ધીરેખ્યું મેં એમ કેતી હતી કે તું ડોક્ટર પાસે કે તો તને ડોક્ટરે શું કીધું
અહિયાં છે ને જરાક નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલે જરાક અવાજ કપાઈને આવે સોરી એમ કીધું ડોક્ટરે મને કે છે ને તમારી જે સ્કીન છે ને તેને જરાક ગ્લોઈંગ જોઈએ મતલબ હાડ્રેટ નથી પાણી બરાબર નથી સ્કીનમાં પછી સ્કીનની ચામડી જરાક છે. આપણે ધ્યાન નહી આપીએ ને તો જેગેમ ખરાબ થવા લાગે તો તેના માટે સ્કીનનું એની એમ કરવાનું, ફેસસ આપ્યું છે પછી પેલું મોચરાઈઝર સિરમ એ બધું આપ્યું છે લગાવવા માટે અને ત્યાં છે ને એમની પાસે એક મશીન છે તેમાં એ લોકો સાફ કરે છે એવી મશીન છે એમ કેવાય ને લેઝર ટ્રીટમેન્ટ કરાવે તેવું છે.
હા અચ્છા મને પણ એ છે ને તું જ્યાં જાય ને તનું તાર એ એટલે કે એક્સપિરિયન્સ કેવું હશે ને તે મને જરા કે જાયને તો પછી મેં પણ ત્યાં જાઉં મને પણ બતાવનું છે મારી સ્કીનને મારી સ્કીન મારા ફેસ ખ ચહેરા પર ખબર કેવું છે અ કોઈ કો ફુલ્લી કોઈ કયા ફુલ્લી એ બજુ નીકળી આવે તો એના માટે મે એલોવેરા લગાવુ કે પછી પેલું ગુલાબજલ આવે તે અ લગાવુ કયું સારું રહેશે
હા અરે હવે મને શું ખબર તને તારી સ્કીન પર જે સુટ થાય તે જ લગાવજે અને છે ને પછી એમ કીધું એ તે જ કોસ્ટલી હોય છે હોય છે સસ્તું ના હોય ને એ બધું તો એમ પણ તો પછી ત્યાં છે ક્લિનિક તો ત્યાં પહેલા એ લોકો તમારી છે ને આપણી સ્કીિન છે ને તે જોશે કે કઈ રીતની છે આપણા પર કઈ ઇન્ફેક્શન તો નહી થઈ જશે એવું બધું જોશે લોકો પછી આપણે શું ટ્રીટમેન્ટ કરાવવાની છે સ્કીિન પર કેવું શું કરવાનું છે બોડી કેવી કરની છે બધું જ એ લોકો બતાવશે અને એ પ્રમાણે આપણને એ લોકો આખું કોણ તે એનો કોસ્ટ આપણને બતાવશે
હા અચ્છા મેં શું કેવું ત્યા બસ એમ અ ચહેરાનું જ ટ્રીટમેન્ટ થાય વાળ નુ કઈ ની થાય કેમ કે મને મારા છે ને વાળ બો ઉતરતા છે જો હવે ખબર ની પાણી ખરાબ છે કે શું છે ની સમજ પણ મારા વાળ બો ઉતરે તારું અવાજ કેમ નથી આવતું છે.